હાલો
ઓ એ પપ્પા મજામાં
હ શુ કરો
બસ કોઈ ન હમજા
હ
તમે શું કરો
અમી આ ખાઈપીન ઉગ્યા સ હવે વરસાદ બીજો થયેલો છે હવે બરા બ આય છે
બરાબર
એ ઘણા ચાર આઠ ડાળા પેલા થયો તો ને હ વરાય નહી જીહવે હોળ બીજા જોડ શકે
ઓળ કે ટ્રેક્ટર
ઓળ પેલા અત્યારે તો હવે ટ્રેક્ટર થઈ જાયને પેલા તો એમ કેઅ વી દસ પંદર વરહ પહેલા બળદીયાઓ હતા
બરાબર
ઘેર બધી હરા જેમર હતા ગાડું હોળ રોપો હવેેડા ખરપીયા આવા આવા સાધનો રાખતા બબે બળદ રાખતા
બરાબર
પછી વરસાદ થાય એટલે વરાપ આવે એટલે શ છેડવા જવાનું
હમ હમ સરસ સરસ કે વાત
શેરડી ને પસે જયારે બિયારણ જે વાબવું હોય બિયારણ લાવે જાર વાબવી હોય તો જાર બાજરી વાબવી હોય તો બાજરી હ કઠોળમાં મગ છે અળદ છે તુવેર છે સોળા છે આવું બધું વાવતા
હા હા એટલુ બધુ એમ
હા પેલા તો હાથ તેળો બધો તેળો કેતા એને ના હા તન ભેળો આવે કે પાક એ આમ એક એક વાઢે જાય અને એક એક મીધે જાય
ખરેખર ધન્યવાદ કેવાય નકર કંટાળો આવે બધું
અત્યારે તો અત્યારે તો કોઈ કોઈ કરતા જ નહી બધું ઠીક પહેલાના જમાનામાં મા જોઅ વહેલા ચાર વાજે ઉઠે
સાચી વાત છે બરા ચાર વાગે ઉઠે
ઉઠી અને પછે ઘંટી એ દળવા બેહે
ધંટી એ દળ
તે હા હા પાંચ કિલો કે દસ કિલો જેને જે જોતું હોય જેટલી કુટુંબમા જેટલા માણસ હો એ પ્રમાણે દળાય
હોલા કાયમીંગ દળતા કે
કાયમીક કાયમી ના ના કાયમીક દળવાનું પોંચ કિલો દળે એટલે બે ટાઈમ ચાલી રે દહ જણા નુ હોજવેણ હતી
હા હા એ બરાબર છે સ હા એટલું જુુંવે
પસી જો વેલા ઉઠીને દળેય દળ્યા પસે થોડો ઘણો બ હોય તો ખોડવી પડે ફોડીન એના એના બંટિયા ગાઢે
બરાબર એલે કણકી દડા નઈ ને પાસે એવું હોય ને
ના દળવાની નહી અને પછી જૈસ નાવા છે જેસ ખાવાની મજા આવીઈ જાય
બરાબર
પાસે હા પાછ વહેલા ચાર વાગે ઉઠે એટલે પાછ પોંચ વાગ સુધી બે કોમ થઈ રે પછી કુવે પોણી જાય તોણી પોણી તોણવાનું કુવાવામાંથી
તાદા તો ચક
હા હા એ તોણીને જે એટલું પાણી જોતું હોય પાચ બેડા દસ બેડા
તો એટલું પોણે ખેંચી ખેંચી ને લાવવાનું ને ઉપાડીને ઘેર લાવવાનું ગમના ગુંદરે ઠેઠ કૂવો હોય બસ પછી આવે ઘેર ઘેરને પોણી બીજું ભરાય રે પાસી ચા પોણી થાય ચા પોણી થઈ રહે પછી જેને ભેંસો દોવા દે તે ભેંસો દોવા જાય ભેંસ હા હા ભેસ દોવાઈ ના આવે એટલે પેલા પેલા દૂધ ડેરીઓ નથી એટલે ખાવું એટલ દૂધ હા જેટલ ખાવું એટલે ખાઈ ને બીજું મેળવી નાખી એટલે પછી સવારે વહેલો વાલાવાનું ચાર વાગે એ વલોવનો થાય એટલે વલણામથી દહી પ્યાલું દહી હોય દહી ન વલણું કરે વાલોણ પછી વાલોવે એટલે મોખણ આવે
મખણમાંથી પછી તળે એટલે ઘી થાય ઈ ઘી એટલું મસ્ત તો સરસ એટલું બનતું નહીં
હા સાાચી વાત છે જબર મજા આવે તાર ઈ ને ખાવા આવ તો
અત્યારે તો બધું નકલી ઘી થઇ ગયું છે શું
નકલી સાચી વાત છે દવા વાળા પાસે
હા હરેક ની દવાઓ હોય
હા એકલું જ દવા આવ
હા પછી સવારે વહેલા એ બધું કોમકાજ થઈ રે પછી વહેલા શેત્રો થાય પાછી કોઈ બી વસ્તુ હ વાયેલી હોય વાઢવાની હોય તો વાઢવાનું વેળા થાય એટલે વાઢવા જાય હવારે સાત વાગે એટલે ઓઈલમાં થઈ જ જવાનું અ વાત વાત વાત વાત કરે બાજરી હોય તોય ઝાર હોય તો હોય એ વાઠે વાેને ઓલ પાડી રે પસ પાણી પીવા દે
અત્યારેમાં તો મારા બ બે પાત્ર પણ પાણી લાવો
પાસે પોણી બીજું પીઈ હા વળી ઊભા થય એટલે વળી ફેર ઓઈલ પાડવા નહીં પાસી પોણી પીવાનું એમ કરીને અગિયાર વાગ પેલા એક વાગે સોડે છેત્રમ તા એક વાજે સોળે એટલે બે કિલોમીટર છેતર હોય પછી હેડતા આવે ઘેર
હા અને અત્યારે તો ગમે એટલે હોય અગિયાર વાગ ગે એટલે કે આમને છોડી મેલો અને આઠ વાગે તો આઠ વાગે હાજર થવાની
આઠ ને ચાર કલાક મૂકીએ
હ અગિયાર વાગે ત્રણ કલાકમાં તો ઘેર કશું વાઢવાનું કોઈ નહી અને બસો રૂપિયા લઈને હેડતા
હા અને ના પુળો પાસો ખરોન
અત્યારે તો પૂળો આલે ને ના આલે ને એવુંને પેલા પૂળો આલતા પણ મજૂરી ઓસી ને બે રૂપ મજૂરી
હા એ વાત હાચિ બહી રૂપિયા મજૂરી
હા પેલા તો ફક્ત બે રૂપિયા હું કળિયા કોમે જાતો
હમ્મ હમ્મ
તે મને કડિયા કોમના આખો દાડો હું દોડીયા ઉપાડું તાણ મને દસ રૂપિયા મજૂરી મળતી. ફક્ત દસ જ રૂપિયા અને જે કળિયા કોમ કરે ઇચો બીચોની બધું ચણતર કોમ કરે અને સો રૂપિયા મજૂરી
હોળ રૂપિયા એમ
હા અને અત્યારે તો કળિયા ના હજાર રૂપિયા મજૂરી છે. અને જે આ દોડી દોડિયા ઉપાડે એના ચારસો રૂપિયા મજૂરી છે. હ એક જેટલો જમાનો બદલાઈ ગયો શે ચેટલા ભાવ વધ તારે પણ તને દસ રૂપિયા કિલો ઘી હતું જે અસલ ઘી હતું ને દસ રૂપિયા કિલો હતું. અ તારે હજાર રૂપિયા હાથસો ને હજાર રૂપિયા કોઈ આલતું નહી તો વળી ભંગાર ઘી હારું તો નિઝ કપાસિયાનું તો નિઝ
સાચી વાત
હા પેલા તો કપાસ્યા આવતા બજારમાં વેચાતા. તે કેસો માટે લાવે મણ કપાહ લાવે. એટલે સીતેર એસી રૂપિયા નો આઈ જાય.
અચ્છા સીતેર એશી રૂપિયાના બરાબર
તે આખો મહિનો ચલવે પાચસો પાચસો ગ્રામ ઓરવે
બાફે બાફે એટલે હું ખૂબ થાય હા પણ એનું ઘી જબ્બર થાતું.
બરાબર
અને ડોહા એમ કે ફાળિયા ના શેડે જીપ બોધીને છેત્તરોમાં લઇ જતા તો એથી અ ગરમ ના થતું અને અત્યારે તો ગરમ ને ગરમ રે જ છે.
સાચી વાત.
હા હા જામતું જ નહી. અત્યારે બધું ન નકલી એ નકલી થઈ ગયું જાહા. ને દવાઓ, દવાઓ ને, દવાઓ બીજી વાત જ નહી અતારે
જીરામાં તમે જુઓ બનાસકાંઠા વાળા જેટલી દવા નાખી.
એ એકલી દવાથી જીરું પકવે છે, બટાકામાં તારે એકલું ખાતર નાખી છે, એરિયાન સેક આઠ, દ મહીના મરતમમાં નરવું ખાતર મરતમ તો શું કરે. હવા હોદના વ્યાણે પાછા હોજ ને ફેર પંપે કરીને દવા સોટી દેવાય. અતારે હોજની દવા એટલે હવારે તો ફૂલ ને જણા જણા મરચાએ આઈ જાય ને. તઈને દાણામાં તો મરસા ફેર વેણા એવડા થઈ જાય કો. પણ એમાં એમાં કશું હોય ની બીજડું કે કશી લોબું હોય ને તીકાસ હોય જ ની.
હમ તીખાશ તો તીખું લાગે જ નહી.
હા બિલકુલ તીખું ના હોય. મોડે મોડું મોડે મોડું હોય હાવ કે
હમ
એટલે આવું ખઈ ખઈ ને બધાને કેન્સર થાવા માંડ્યા. અને કેન્સરો થાવા માંડ્યા અને પથરીઓ
હ પાથ પથરીઓ થાવા માંડી, હાર્ટ એટેક આવવા માંડ્યા. મસ્તી ઓમને ઓમ મરવા માંડી, હવે શું કરવું. ડોક્ટરો પણ એટલા મોંઘા જ છે કોક બાચી ને
મોંઘવારી તો બધે જ છે.
આ એક નાણા બાબલાને આજ લઈને જ્યાં પાચસો રૂપિયા કેશ ના ને દેવાય ને દવા લખીને આલ દીધી ઓશો બતાડીને. લ્યો કે એલર્જી છે હા બે ઓમ બે સેલ લસીના આલ દીધા દે બે વયની દવા લસીને આલ દીધી લ્યો ગો આટલા દવાના પૈસા થયા અને એના નોમ લખવાના. પાંચસો રૂપિયા લઈ લીધા કો આ સહાય હાત છે રૂપિયા મેલી ને હૈડે આયા કો.
હમ હમ
એને ઠોરવાના ધંધા ચાલુ છે અત્યારે ડોક્ટરને શું કરાય. તારે
શું કરવાનું? હવ
મોમા નો ફોન પટેજો?
શું ચાલે કો? આધ્યા બેન શું કરે?
આધ્યા આ સમાચાર લેવા આયા તો ફોન પતી ગયો.
એમ બરાબર રો રો થઇ જતા.
હ હ આબા હારું
જગયા નથી. હોવ જગ્યા નથી નકા લઈ જવાનો તે. ના એ તો ભૂલી ગયો તો.
હમ મારો ગોડો એ ગોડો જ છે હાવ.
અને ભુલી જવાય ઉતાવળ હોય ને બીજું કોમ
હમ ભાઈ તાને કીધું તું ફોન કરજે એને પણ આપડે ફોન કરવા પડે તા
આપડે ફોન કરો ટાઈમે પણ ઈ લોકા ઘેર પહોંચયા
હા ને ને નેકળી જો હશે કોન દાળે બરોબર સા.
ન દ કર હીરો ના રાખા બીજા એમને જતા ર હીરો એવું નહી.
ના એ જાય નને હમ તો લઈને જ જાય વો. હમ હમ.
દવાખને આવે તોવારે
હ હવે દવાખોને તો તો મ તો કેમતો
હા સારું આવું નહી તમારે
આ બંધ છે હવે હજુ બે દાડા છે કાઠું કોમ કોમ
બરાબર.
પછી એ ઢીલું થાય હવે આમાં તો મલવાનું પૂરું થઈ ર એટલે ઘડી તો કથળા થઈ જયાને એને આ અહાડી બીજને મુર્ત કરવું છે ને ત્રણ ચાર જણા નું કોમ ચાલું એક ફેર ભેવું કરવું કલર વાળોને અ બે દરવાજા નખવા વાળો ને લાઈટ ફિટંગ લાઈટ ફિટિંગ કરવા વાળો આમે ફર્નિચર. પણ ના ના એ બધાને અમે ના પાડી એ કઈક હાલ મેળ ના આવે અમારે થઈ રતો હાલ મેળ આવે. હવે.
દરવાદા વાળા કાલે કીધું છે તે પેંલુ એલિંગૂ મેલી ગયો માયડો. કાલ નો પણ આજ તો આયો જ નહી.
હું હું.
હવે કાલે આવે ત્રણ ખબર પડે.
બરાબર.
હમ ચેમ કરેશે મા કેવે હાલ ફોન કર્યો હતો કે કાલે આવું હવે એમ કીધું છે મે.
હા એ આપડે લબવાનો પેલા એમને લબવાનો.
હા આપડે લાવવાનું હોને બધું ઘરી ઘરીને બેઠ. હ હરવાર ના હોય પણ મને ખબીર પડે નહીં કોઈ. નટ ન લઠ ભીડા એાય વરેજ એવું ક.
હમ હમ.
તા. તે વડી કોમ બીજું લક્ષવાત ભીડાયું છે. પૂછીશું હ એમ કીધું છે એટલે બરોબરના ગમણાં. હારું તમે કરી લાવજો એટલે જે પૈસા થયો હું આપી દેયો.
એને તો એ સાંભળ કરીને ને પૈસા થ.